મજામાં તમે કેમ છો
બસ અમે પણ બજામે શું કરતા હતાા
બ આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરીએ
જો આજે આપણે ચોમાસાના ઉપર કેટલી બધી અ વરસાદી નહી આવતો કઈ જગ્યાએ તો કેટલો બધો વરસાદ આવી ગયો છે બગાડ છે આપણે હવે ચોમાસાના વરસાદ ને પાણી ની જરૂર છે તો પાણી આવતો જ નહી શું કરીએ હવે બધા લોકો પરેશાન થઈ ગયા રાજસ્થાન સાાનમે તો
હા શેને મા બાબજી વ
હવે આપડણે પાણી ની આવ તો બધું બગાડ થઈ જશે કિસાન બિચારા ખેતી બધી બળી જશે શું કરશે હવે આપણે બી કેટલો વાર ી વળો થશે હ હક વસ્તુમાં બધાના ભાવ વળી જસે હવે બધા બોરમે ભી પાણી સુકાઈ જાયલા શું કરો હવે હવે એને પાણીની જરૂર છે તો આવતો નહીિ ને આપણેે વરના ટાઈમ ઉપર આવે તો બધાને બગાડ કરે ને કઈ જગ્યાએ તો કેટલું બધું પાણી થયયો હશે
હવે ચોમાસું છે પણ અ વરસાદ ની જરૂર છે પણ આપડે કેવું લાગે છે એ પેલા આ દિવાળી ના તમે સમય કેવું તડકોું પડે છે એ રીતે તડકોું પડે છે અમારે અત્યારે
સાચી વાત એ કેટલીને ગર ગરમી કેટલી પડે રાજસ્થાન રાજસ્થાનમાં સૌથી સારું સ ઓક્સીજન મળલે છે લક અી વાત તો રાજસ્થાન બી બધું કું નહીિ પાણી બધું સુકાઈ ગયું બોર મે ધેર મે ટ્યુબવેલ બધાામ પાણી સુકાઈ ગય શું કરવાનું આવે જો કેમ કે પાણી ની કિંમત નહીં કરતા
હા વરસાદ આવે તો આપડ કુમ પાણી આવે ને તો આપડે નગરપાલિકાનુંું પાણી આપડણે રોજ આપીએમ વરસાદ ના આવે કોમ પાણી ના હોતા નગરપાલિકા ન પાણી પાછી રોજ ના
હર વગત આપણે પાણીની કિંમત કરીએ ને તો અમે આપણે કામ આવતા નથી દરેક ચોમાસો આવે ને તો આપણે ખેતરમાં મોટા મોટા ટોંકા કરાવી દે અને અંદર પૂરા ચોમાસાનું પાણી ભરી દે તો હવે બધું કિસાન લોકોને બિચારવાનું કામ આવે ને. તો એના માટે લો કોઈ પાણીની કિંમત નહીં કરતા કેટલું બધું પાણી વણાફા બગાડે છે બગાડ કરે નળ ખુલ્લા રાખે ને પાણી ધોડ દોડ દોડ કરતા હશે.
સાચી રાખે તમારે પાણી જગ્યા જરૂર હોય ત્યાંય વાપરવાનું હોય.
પાણીની બહુ કિંમત કરવાની આપણે કે ગમે તે ટાઈમ કયો ટાઈમ આવે ખબર ના પડે જો હવે ચોમાસો છે લાગતો નહી ચોમાસો કેમ ઉના જેમ વાયરો બાજ છે તડકો પડે કેટલો જોરો બહુ ગરમી પડે કેટલા મના કેટલા માણસ બીમાર પડી ગયા છે અટક આવી ગયો પેલા થઈરોડ આઈ ગયું છે હજી આ હજા આઈ ગયા બીપી લો થઈ ગઈ છે બધા લોકોને. ને હવે ચોમાસું છે તો શું કરવાનું પાણી નહીં આવશે તો.
લોકો તો બી રાજસ્થાન બાજું પેલા નાના નાના ગામડાઓય છે બધા વરસાદ પોણી બાર બાર મહિના સુધી સ્ટોક કરીને રાખે ટાકા ભરેલા રાખે ને એ બિચારા એક વર્ષમાં પાણી પીએ છે પણ વરસાદી જ નથી આવતી તો એ બિચારા શું કરશે.
તો અમે એને ચોમાસાની અમે વરસાદ પડવાની જરૂરત છે હવે. એનો ટાઈમ છે તો શું કરજો એનો ટાઈમ હોવે ને તો ના પડે હો એવું.
સાચી વાત છે કુદરત ના હાથ નથી ને આપડે આજમાં કિશો નથી ને.
કેટલી કેટલી બધી મહેનત કરીને ખર્ચો ઘાઢ્યો છે લાખો રૂપિયાયોનો ખર્ચો કાડીયો બિચારા. હવે ઓ જતો રહેશે તો શું કરશે કિસાન આપણાથી વધારે તકલીફ આવશે અને.
બ બરાબર સાચી વાત છે પણ એ તો કુદરત ના હાથ નથી છે ને આપણા હાથમાં કશું નથી.
આપણે તો મ્યુનિસિપાલટીનો પાણી આવે રોડ. એક દ એક દિવસ છોડને ઓય ભી હવે એક દિવસ. ચાર દિવસથી આવે રહ્યો અમે શું કરવાનું.
હ હા સાચી વાત છે તમારી અવાજ આવે રહીયો.
હા હવે હવે બરાબર આવે છે તો શું કરવાનું હવે.
હા એ કુદરત હાથમે છે.
હવે નહીં પડશે ચોમાચું ચોમાસાને બહુ જરૂર છે પાણીની. તો હવે કેટલો મગી વાળો થશે આપણે કિસાન પછા કેટલી ખેતી પૈસા કાલીએ છે.
આવશે વરસાદ તો આવશે એવું કઈ ના એહી આવે વરસાદ તો આવશે પણ હવે. હવે જદા જરૂર છે એ હવે આવે તો સારું ખેડૂતોનું બિચારા સારું હોય.
હોય તો કિસાન આપ દરેક વસ્તુ ભાવી વળી જશે હવે. તો આપણે જેમાં તો સલો ગરીબ લો પછાનો શું કરશે હવે. તો એના માટે. કોઈ ટાઈમ ટાઈમની આપણે એવું ખબર ના પડે.
અચ્છા સાચ્ આવી.
સાચીવાય એના માટે પાણીની કિંમત કરનો હવે ચોમાસું છે. એ ચોમાસું નહી વરસાદ તો ગમે તે આવી જશે ઉનાળા. ઉઊનાળા આ ચોમાસાને અને સેણા બ વરસાદ આવી જાય. એવું લેકિન હવે એની બહુ જરૂરત છે એનો ટાઈમ છે હવો. તો આવું જોવે છે અમારા. કઈ જગ્યાએ તો એટલું બધું નુકસાન કર્યું છે ને તો. બિચારા રોવે છે ને આપડે જેવાના અહીંયા ગામડામાં વરસાદ નહી. તો પી એ પાણી માટે રોવે છે બિચારા.
એ બોમ્બ રૂમ બોમ્બેમાં કેટલો વરસાદ. ના સોલમે વિચાર હા બઉ જ હા હા છે છે વરસાદ છે અમાર બાજુ છે પણ વધારે નથી આમ માપ ન આવ્યા કરે થોડું. થોડું આવે કરે
અચ્છી વાત હ
બોમ્બે કેટલો વરસાદ રહલા બિચારા સોલ રતા હોય રૂમોમાં પાણી ભરાઈ ગયું છે
હાચી વાતે હમારે તો તડકો પડે રહ્યો વાયરો વાજે છે વાદલા થ છે બાકી વરસાદ નહીં આવતો. શું કરવાનું કેટલા લો પરેશાન છે બીજા અમારે પીવાનું પાણી નહીં આવેને આ દસ દિવસથી આ
હ
બહાર થી લઈએ કેમ લઈએ ઓ ભી બી હવે નહી આવશે તો પેલા એ બી બંધ કરી નાખશે હવે પાણી નહી ટ્યુબવેલ નંબર બાજુ મે તો બોરિંગ કરેલો લોહી તો બોરિંગ સુકઈ ગયો બોરિંગમાં ઓછું પાણી થેક્યું
બરાબર છે સાચી વાત છે તમારી
ત્યાં ઉનાળા બઉ થોડું થોડું આવતો તુ તો વારી વરસાદ આવતો તો ભરી જતો તો આવમ કે વરસાદસ નને આવે તો શું કરવાનું? એના માટે પાણીની કિંમત કરવાનું જોઈએ આપણે આછી વાતે
સાચી વાત છે સાચી વાત છે તમારે પાણી ની આપણેે કિંમત સમજવી.
સાાચી વાત અમારે અમારે મમ્મીના ઘર તો રહે ને તો ટેન્કર નખાવે છે પાંચસો પાંચ છસો છસો રૂપિયામાં ટેન્કર નાખાવો ઉધમે
હા એ તો બચારમાં તો શું કરીએે પાણી વગર તો ચાલે જ નહી ને નખાવવું જ પડેને કે ત્યારે મંઘુંય કે સસ્તો હોય
ના આપણે પાણી તો રોજ જોવે જ છે રોજ પાણીની જરૂરત છે આપણે
હા સાચી વાત છે તમારે
હાજી વાત કે નહી?
હા સાચી વાત છે તમારે
શું કરવાનું હવે બ જારા કિસાન લોકો તો એટલા પરેશાન છે ને કે હવે આ
ડોકો શું કરે છે એક ડોલ ની જગ્યા બે બે ત્રણ ત્રણ ડોલો પા પાણી રેડતા હોય તો પછી શું કરે જે આપડે વાપરવાનું હા જે આપડે વાપરવાનું હોય એટલું જ વાપરો કે બિને પાતું
એ સાચી વાત સાચી વાત તમારી જેટલું પાણી સાચી વાત જેટલ રેડવાનું હોય એટલું જ રેડવાનું હચી એના માટે પાણી ની કિંમત નહં કરતા ને અમે પાણી નહી આવે ને તો હવે બધાને ખબર પડે કે પાણી નહી આવત પાણી નહી આવતો
બરાબર છે મા નગરપાલિકાનું પાણી રોજ આવે એવું નથી કે રોજ આવે છે પણ હું જે જરૂરત હોય ને ત્યાં એટલું જ રેડિયા કરું છું પછી નળ
ને મારે પણ ભાઈ હવે હું પાણીની બહુ કિંમત કરું છું ને ચોમાસામાંમ તો બધો આવતો હોય નો તો બધા એ બાલ્ટી ટપ ને બધા દંડો પડે છે ને એને નીચે મૂકી દવં બધા ભરી જાય. મોટો ડ્રમ ભરી દઉં હું તો એવું કરું પાણી મન ખબર છે કિંમત કરું હૂતો પાણીની હર વગર ને મારો મોટો ટાકો બ બનેલો છે હોય તો બધું બાલ્ટી ભર પણ ટા ટાકા નાખું છું હું તો કે ભ ટાકામાં ફટાકડીને નાખી દઉં તો ગમે તે ચાલે હો પાણી તો આપણે મ્યુનસિપાલિટીનો પાણી આવે એના અંદર પડે છે ને તો ઓછું ન થાય દરેક વાર ઓત ભરેલું જ રહેમારે
હા
તો આ આપકી વાર તો વરસાદી નં આ તો શહું ભરું હવે ચોમાસા ન પાણી પડીએ જ નહી તો અમે તાંકો શું ભરવું?
બરોબ સાચી વાત માલ નગરપાલિકા હા સાચી વાત છે મહાનગરપાલિકામાં પાણી રોજ આવે છે ટાકા ઉપરને જાય છે પણ જેટલું જરૂર હોય એટલે નવીન પછી નળ બંધ કરી દઉં એટલે લોકોને
બન. હાચી વાત નળ બંધ કરી દેવાને તમારે ભરી જાય ને ન તો આગે બિચારે પહંચે ને બધાને.
હા હું એવું જ કર ઘણા લોકો એવું કરતા હોય કે ભલે ઉપર વને જાય છેને ભલે ઉપર વને જાય પણ એવું ક શું કરવા. કરવાનું નળ બંધ કરી દેવાનું એટલે આગળ. એવું જ કરે છે અમારે
એ જો માણસ મોટર લગાવ ને ડબલ પાણી જાય છે આપણે આપડે ઓછું એવી છે એને ડબલ પાણી જાઉં છે બી નહીં લગાવી જો બધાને સરખું પાણી આવજ વાચી વાત નહીં.
તદ પાણી આવ્યું ચાલુ થઈ ગયું મોટર
તો ગરે ઘરનું કામ કરીએ તો બધાને પાણી જોવે ને આપણે.
સાચી વા એવું મોટરું લગાવી દે હ ચાલુ. પછી આપડે આગળ પોણી પહોંચે ઈ થોડું થોડું આવે પણ અમાર તો પેલું થઈ જાય અમાર તો મેમ્બર છે ને ફેમિલી ઓછી છે એટલે માર થઈ રે પાણી.
અમારે તો મ્યુસિપાલિટી તમા વાત કરું મ્યુનસિપાલિટી ન એક દિવસ થો પાણી આવે ઓ બી બંધ થઈ ગયું છે. ચાર દિવસથી આવે છે હવે.
હા સાચું વાત છે તમારી.
એ વિચાર અવે પરેશાન થઈ ગયા ગરમી કેટલી પડે છે વરસાદ આવતો નહીં ને અમે પાણીની બહુ જરૂરત છે. તો ઓ બી મ્યુનિસિપાલિટી ન પાણી ઓવ બંધ થઈ જશે શું કરવાનું પછે. એના માટે આપણે પાણી ની કિંમત તો કરવું જ જોઈએ ગમે તેને કહેવાનું કે તમારે મ્યુનિસિપાલિટી પાણી આવે ને હોજ ભરે જ નળ બંધ કરી દેવાનું બીજાને આગળ વાળવાને બજાને પહોંચે. એ લોકો એારા પાણી ની કિંમત નહી કરતા આપણે જો પાણીની કિંમત કરે ને તો સારું કહેવાય પાણીની કિંમત કરવું જ જોએ.
ને તો થને થાય ત ટકા થઈને તો એમ તો હું તો કઉું છું નળ બાંધ કરતો કે બેને ફ તો
હછી વાત છે ને બીજાને પહોંચે બેટા એક તો ઉપરથી તો ઉપરથી મોટર લગાવી દે.
હમ સાચી વા છે.
એ મોટર બી ના લગાવું જોઈએ એ ગલત કરે છે.
બરાબર છે પણ એ સમસ્યા નથી ને અમારે પાણી ઓછું આવે છે.
પાણી જાયું અને આપણ જેમાં નલ આપણે મોટરહીં લગાવતા ને તો આપણ થોડું ઓછું પાણી આવે છે.
હા સાચી વાત છે તમારી.
શું કરવાનું ચોમાસો આવી ગયો ચોમાસું આવી ગયો પાણી પડતું તો નહીં હવે કરવાનું શું બધા લોકો પ્રેશાન થયા અમે દરેક વસ્તુ મે ભાવ વળી ગયા શું ખાવાનું શું લાવવાનું જો ઓ વરસાદ આઈ જ તો સા વરસાદ આવી જાય તો સારું કહેવાય હવે.
હા જે જગ્યા પડે છે તો ઘણું પડે છે પણ આપડે બાજુ ઓછું છે.
જને જગ પડ્યું છે ને તો બહુ પુડ બધાને બગાડ બી કર્યા છે જો પરદેશ બોમ્બે અને ગુજરાતમાં કેટલું બધું પાણી પડ્યું છે બધા બંધ થઈ ગયા સ્કૂલ બીજા કોલેજ
બરાબર વાચી વાત છે તમારે જે જગ્યા પડે છે તો બહુ પડે છે આપડે જોયું છે એટલે નથી આવતો.
જેવાન અહીંયા રાજ રાજસ્થાન ગામડામાં વરસાદી નહીં આવતો બચારા લોકો પરેશાન કિસાન લોકો વધારે પરેશાન થયા. કેમ ખેતીવાડી જતી રહેશે યાર. ચલો હવે મને તમારી સાથે વાત કરવામાં બહુ મજા આવી ગમ્યો છે શીખવા બી મળ્યો ચાલલો પછી કરીએ કોલ.
હા હા હ.